હમ.
તો વાંધો તો બરાબર છે.
નહીં આવતો, હાજે મારી.
હા, તો શું છે? આગળ ટોપિક આપણું. હવે, આવે ચાલુ?
નહીં આવતો હતું, હવે આવ્યો આવ્યો.
ઓકે, પવન આવતો હોય છે, એટલે નહી આવતો.
તમારે સાઈડ થી પવન હશે એટલે.
એ આપડો ટોપિક? નહીં, એ કેશલેસ ઇન્ડિયા કે કેશ? એટલે ઓનલાઈન કેસ કે, ફિઝિકલ કેસ, વાત એવું છે.
કયો કેસ પણ?
અરે કેશ પૈસા ઓનલાઈન મની કે ઓફલાઈન.
હવે તો જો ડિજિટલ જમાણા થઈ ગયા હો. પણ અમુક જગ્યા હજુ નહી ચાલતું.
શું કેવું છે કેટલા તમને ફાયદા દેખાય છે કેટલા દૂર ગેરફાયદા છે.
મને તો ફાયદા દેખાઈ. ગેરફાયદો તો શું છે કશો ફાયદો નહિ ગેરફાયદા માં એવું છે કે જો જે- - જગ્યાએ ઇન્ટરનેટ ના હોય અથવા તો જે કોઈ મોબાઈલ કે કોઈ યુઝ ના કરતા હોય. તે લોકોથી ઓનલાઈન પેમેન્ટ ના થાય અથવા તો અમુક સર્વ ડાઉન- - આવી જાય છે એવું.
બીજું કઈ?
બીજું ગેરફાયદો તો ફાયદા તો એવું કે- - કેરી કરીને નહી જાણ એટલે એ ચોરી ની બહ ઓછી સંભાવના. પણ જો આપડો કોડ છોડા જાય તો હ કેવાય ઓનલાઈન જે સ્કેમ ચાલે છે. તેમાંથી અમુક વાર હા અમા- - એક અંકલને કું હતું કેેલા ચૌદ લાખ એમાં જ બોલો- - ચૌદ લાખ નહી ચૌદ હજાર ચૌદ હજાર.
એવું.
એટલે બે કે- - કોલ કર્યો તો એમને પછી બેંક ડિટેલ માગી હતી એને આપી- - કે બને કેવા કેવાય આપી દીધે એમાં ભાઈ કેયા બધા.
બરાબર છે એટલે પોતપોતાની રીતે છે.
એટલે ઓનલાઈન ચોરી થાય એવી રીતે- -
સ્કેમ દજર લેટ- -
પછી હેક બી અમુક પણ એવું તો ખબર ન હજું કોઈ હેક કર્યું કે નઈ કર્યું. એના ચાન્સેસ ખરા મે બી ફાયદા તો એવું કેવું. કઈ પૈસા લઈ ને બહ મોટી રકમ લઈને જવાની બહુ- - જોખમ ના રે એમ બહ સાચવવાની મગજ મારી નહી.
હમ બરોબર છે બીજું કઈ ફાયદા?
ફાયદા બસ વરી હમ બીજા મને નઈ ખબર તમે કો હવે?
ફાયદા ઘણા બા છે ઓનલાઈન પેમેન્ટ કરવાના ઘણા બધા ફાયદા છે કે તમે બીજો આપ સાથે બધી- - કેસ રાખવા જરૂરિયાત નથી.
હમ.
અને ગમે ત્યારે કેસ પૂરો થઈ જાય તો- - ઓનલાઈન હોય તો આપણને ગમે જાય કોઈ મિત્ર આગળ નખાવીનેાય કે બેંકમાં હોય જ્યાથી આપણે ઉપાડી- -
હા એટલે ગમે ત્યારે દૂર હોય- - તો આપડે પૈસા આપી શકાય એમ મળવાની જરૂર ના પડે એમ.
નો કરીએ બીજી વાત કે કે તમે ઓનલાઈન વાપરતા હોય તો સામે- - જે સ્કેમ કે જે બ્લેક મની નું જે ચલણ છે ને ચલણ એ બધું બધું ઓછું થઈ જાય છે જયારે- - બ્લેક મની શું હોય? કે જારો કે કોઈ તમારા પૈસા છે સરકાર ના ચોપડાે ચાલેલું નથી અને એમના- - ગેરકાયદેસર રીતે લીધેલું છે એવી રીતે- - સરકારીોપડી એક વાર ચ જ ગયોય ખબર પડ ઇન્કમ ટેક્સ ન- - કે આ આટલા પૈસા ના ખાતા માં આવે છે તો એના જે ટેક્સ- - ફાઇલ કરે છે એમાં એમાંથી અમ હિસ્સો નથીમાં- - તો એ રીતે સરકારી રીતે ઘણો બધો ફાયદો થાય છે અને બીજો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનોો એ પણ એક ગેરફાયદો છે કે અત્યારે ઘણા બધાને એવું છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે. તો રિયલ માં ખબર નથી રહેતી કે આટલા બધા પૈસા બાપરી જાય છે. બાકી કેસ જયારે તમે વાપરો છે તમને ખબરડ. વડે કે કેશમાં આટલા બધા મારા પૈસા વપરાઈ ગયા છે.
અનલાઈનમાં થાય એ છે છે છે.
છે અને નંબર ઉપર આખી ગેમ ભઈ જાય છે રીતે
અને બીજું નુકસાન તો એ જ કે આપે ગમે તે જગ્યાએ ગયા તો કદાચ નેટવર્ક ઇસ્યુ હોય.
એ આપણને કહી શકેો તો થઈ જાય છે મોસ્ટ ઓફ રીતે. કે કોઈ ક્રેડિટ કાર્ડ કો હોય તો ક્રેડિટ કાર્ કે ડેબિટ કાડ.
ફાયદો થયો પેલ હર્ષદ મહેતા મવી જોયું તમે.
હા.
એમાં કેવું હોય કે જયારે શર એ લોકો નોંધણી કરાવે. તો ફિઝિકલ જવું પડે. તો આમાં હવે એવું ને એનો બહુ મોટો ફાયદો કે ઘરે બેઠા બેઠા જ થઈએ. શેર ન ઉધણી પછી શેર માર્કેટિંગમાં હા. ડિજિટલ થઈ એટલે બધા સારું અભિયાન.
હમ બરોબર છે ડિજિટલ થાય એટલે એ બધ બેનિફિટ છે.
બધા વધારે આપરેથી.
હા એલે ચોરી પણ એ રીતે આપડણે કીધુંમ કે સાયબર ક્રાઈમ પણ છે એ પણ વધારે ડિજિટલ પછી ધીમે ધીમે. થઈ શકે ખરાબ તમે તમે જાગૃત રહ્યો તો વાંધો ના હોય તમે કીધું કે બેંકમાં કોલ આવ્યો તો ઓફિશિયલ જે કોલ આવે એ તમને ખબર પડે કે ઓફિસિયલ એ વ્યક્તિ કોલ કરે છે. હવે તો તમને વોટ્સઅપમાં આરબીઆઈ કે બેંક વાળા આપણને કોઈ એસબીઆઈ છે. યો ભાઈ કો ગમે સ્પેસિફિક બેંક છે એમ કે છે કે અમે કોઈ તમને કોલ કરીને ઓટીપી નથી માંગતા તો
હમ.
અને અત્યારે સિસ્ટમ રની ક્રિએટ થઈટ ટુ ફેક્ટર વેરફિકન હોય છે. તમારા મોબાઈલમાં ઓટીપી આવે પછી તે તમારે ખાતા માંથી પૈસા અકાઉન્ટ માંથી ઉપડી શકે ડાયરેક્ટ ન ઉપડી શકે એ.
એમાં ભી કોડ આવે કે આપડે આ કોડ મારવાનું એવું.
હા એટલે થોડાક ઘણા તમે જાગૃત હોય તો તમને વાંધો ન આવે.
બેઝિક નોલેજ હોવી જોઈએ વળ
હમ એટ ઓલા જવ છે અધુરો ઘો છેલ્લો થોડો ગમ તો ખબર નથી તમને તમારે શરૂ વાત કરી દ છે તો એ નુકસાનકારક કરે છે.
હમ.
એ મ
હવે મે મે મા મેં પ્રશ્ન પૂછ્યો આજે જમવાનું બ નાનું આય તે એમ કેવાય. એવું હોય કે એટલું તમારું શું વિચારવું છે કે સ્ત્રી બોર્સ બંનેને આવું જરૂર છે કે ખાલી એક દ સ્ત્રીને આવું જરૂર છે.
પ્રશ્નનો જવાબ એ રીતનો જ છે. કે જોબ કરવી એ પુરુષ ને જરૂરી છે કે સ્ત્રીને પણ જરૂરી છે. બંને ને જરૂરી છે એજ રીતે કઈ. કમાવવું એક પુરુષ ને એકનું જ કામ નથી મહિલાનું જ કામ છે. એ તો પુરુષ ને પણ એક જમવાનું મળ ન પણ ઘરના બધા જ ગમે છે. એ પુરુષને એક સ્ત્રી ને એક જ કરવા જરૂર નથી પુરુષને પણ એટલ કરવા. જરૂરી જ છે ને આવડવા જ જોઈએ.
હું તવા તમને આવડે છે?
હા ટે મોસ્ટ ઓફ થોડું ઘણું જે મારેથી થઈ શકે એ તો બધું કરી જ લઈએ.
બરાબર છે. બોલોતો બીજો ટોપિક.
બીજો ટોપિક અ
નવોત
ક્રિપ્ટો કરન્સી વિશે શું ખબર છે?
બહુ નહી ખબર મને તો તમે બોલો
ટો કરન્સી એટલે એવી કઈ કરન્સી કે જે રિયલમાં એક્ઝિસ્ટ નથી કરતી એમ
પણ એવું ડિજિટલ ના ચોપડે એવું કેવી કરન્સી રે છે ટ્રાન્ઝેક્શન માટે યુઝ થાય છે કોય મોસ્ટ તો ત એ બારના વ્યક્તિઓ માટે હોય છે જેમાં કઇ તમને રેકોર્ડ નો રે અને એની માટે ટે અ બ્લોક ચેન નામનો કોન્સેપ્ટ આવેલો છે. એમાં સેન્ટ્રલાઈઝ જે સિસ્ટમ આપડે બેંકની સિસ્ટમ હોય આપણે કોઈ બેંક માં થ્રુ તમને પૈસા મોકલાવું હું તમને અંઇથી મારી મોબાઈલમાં ટ્રાન્ઝેશન કરું એટલે બેંકમાં જાય બેંકમાંથી તમારા અકાઉન્ટમાં આવે ક્રિપ્ટો કરન્સીમાં એવું કાઈ નો હોય એ ડાયરેક્ટ એક વોલેટરી હોય તે વોલેટ તમારું હોય ડીરેક મારું હોય તેમાં ડાયરેક્ટ હું ટ્રાન્ઝેક્શન કરું તો ડાયરેક તમારામાં આવી જાય એમાં વચ્ચે કોઈ સેન્ટલ સિસ્ટમ કે બેંક કવું ન હોય એટલે એમાં પછું રિસ્ક પણ એ છે કે તમારું વોલેટ હોય તો એની એકવાર કી ખોવાય જાય તમને ખબર નો હોય એમાં જે પયડું છે બધે બધું ક્રિપ્ટો કરન્સી વેલ્યુ છે એ ઝીરો થઈ જાય
બરાબર આ બીટકોન વિશે ખબર છે.
હાલે ક્રિપ્ટો કરનસી એટલે એક પાર્ટ છે બીટકોઈન ઇથેરિયમ ડોજકોન એ રીતે
આપડે કેમ હા બોલો
કે અ દરેક વ્યક્તિ કઈ શીખવી જાય છે.
શું દરેક વ્યક્તિ
કઈ શીખવી જાય છે શીખવી
કઈક શીખવી જાય છે શું કેવું છે તમારું
એમાં એવું છે કે બધા એટલે અમ હું કેવાય એવું મારે એવું જ થીયું તું નાઇનથ મારી જ મારી એક ફ્રેડ હતી તો મતલબ કે શું કર્યું એમ મને ચીટ જ કેરયું તું મારાથી કેટલી બધી વાત છુપાયેલી તો પછી મને તાર માં એવું થઈ ગયું કે ના કોઈ પણ બો મને ગળ પર હું કેવાય ગળા સુધી વિશ્વાસ હતો એ પેન કાર્ડ પેન કાર્ડ એકાર પછી મને એવું થઈ ગયું કે ના કોઈ પર એટલો બધો ઘલા સુધી વિશ્વાસ ના કરવો જોઈએ. એટલે દરેક વ્યક્તિ આપણને કઈ ને કઈ શીખવી જાય છે સારું કે ખરાબ
બરાબર છે એટલે પોતપોતાની રીતે જે એનામાં ગુણ હોય એ દર્શાવીને આપણને શીખવતું જાય છે. કે કઈક રીતે આપડે એને બધે બધું જાણ કરવું એ પણ જરૂરી નથી ઈ આપ માટે નુકસાનકારક છે. આપડે એને આપડી બધી પર્સનલ ડિટેલ્સ આપતા હોય અને ઇ કાક બીજે જને આપણું વાયરલ કરતા હોય અલે પન એ નુકસાનકારક છે એમ ને અમુક ને તમે બધું જાણ કરતા હોય તે આપણને શીખવવા કે કોઈ પ્રાઈવેટ વસ્તુ જ રાખે છે
હું
અને પોતાનું જ્ઞાન આપે જે રીતે
કેટલી મિનિટ થઈ આઠ મિનિટ થઇ હજુ તો
હું
જીવન એક ટક છે બોજ નથી
હા બરાબર છે આ તો મોસ્ટ ઓફ જે ક્લાઇન છે એ લાઈન જે ડિપ્રેસ થઈ જાય છે એની માટે છે.
તો મારા અંદર જે ટોપિક આવે એ ટોપિક કો વળી ને તમે કો ચાલો ટોપિક.
અને એટલે ટોપિક જ કહું છું કે જે ડિપ્રેશનમાં હોય છે ને એ વ્યક્તિઓ માટે આ લાઈન એક કહી શકાય કેમ કે મોસ્ટઓફલી એ વ્યક્તિને એમ લાગે છે કે જીવન એક બોજો છે. એ મરવાની વાત કરતા નેગટિવ વાત કરતા હોય એટલે એની માટે આ કહી શકાય કે તક છે એમ તકની જેમ તમે જો એક જ વાર જીવન તમને મળવાનું છે.
હા એતો છે જ.
હમ તો શું કેવું સે તમારું?
મતલબ કે હા આપડે એવું ના સમજવુ જોઈએ કે જીવન એક બોજ છે. એક વાર જીવન મયલું છે. ફૂલ મજા કરી લેવાના. જે મન થાય તે કરી નાખવાનું એટલે કે એવું નહી કે બધું જ કરવાનું. પણ એવુ થાય કે ના મારે આ વસ્તુ કરવું છે એકવાર. તે તો કરવાનું જ. મળતા પેલા આપણને એમ જયારે મળતા હોય એ ટાઈમે એવું હોય એવું કે છે કે સાત મિનિટમાં આખું આખું જીવન આઈ જાય. એવું કે છે ખબર નહિ હવે મળીએ તો ખબર પડશે. પણ એ ટાઈમે એવું રિગ્રેટના લેવું જોઈએ કે ના મારે કરવુ તું ને મેં આ કર્યું ના. એટલે એ જીવન એક ટક જ છે આમ. અડધા એવું બી કે કેમ ના એટલે મેં એવું ટીવી હાભર્યું છે. ના ખબર નહીં તો હા બોલો બીજો ટોપિક.
હમ બરાબર જ છેને જીવન એક જ વાર આપણને મળે છે. માણવું જોઈએ પૂરેપૂરે ખોટે ખોટો વેસ્ટ કરવું એવો ખોટા ખોટા વિચાર લાવવા એની કરતા એ બરાબર છે કઈક ને કંઈક તમે કરો. જે તમને અંદરથી મજા આવે છે એ રીતનું.
હમ ચલો બીજો મેં ટોપિક બોલું? લોકો વ્યસનમાં કેમ ફસાય છે? લોકો વ્યસનમાં કેમ ફસાય છે?
લોકો વ્યસનમાં કેમ ફસાઈ છે. એટલે શરૂઆત તો એમ જ કે મિત્રો સાથે હોય કે, કોઈ એકલા હોય. કે ક્યારે એને થોડીક મજા લેવા માટે પેલા બાળકની ઉંમરમાં વ્યસન આવે કે તેરથી પંદર વર્ષની ઉંમર હોય. ત્યારે બાળકો એમાં વિસમે કે કા ટીન એજમાં કે મજા લેવા માટે એટલે હું મજા કરું. કે હું કરું છું વ્યસન તે જનાવે તારાથી તો થાય જ ની એમ રમાડે છે રયા ઓલા. કે હું તો કરી જ શકું. એમ ધીમે ધીમે ધીમે ધી ફૂલ વ્યસન શરૂઆત થઈ જાય છે. અને
હા એટલે એકવાર ટ્રાય કરવામાં સિગરેટ છે, દારૂ છે એવું.
અને પછી એ અમુક સમય પછી એવું થઈ જાય કે પછી એવું લાગે છે કે કોઈ ડિપ્રેશ અને કોઈ ટેન્શનમાં છે ત્યારે એ વસ્તુ પછી એડિકશન તરીકે લઈ લે છે કે ટેન્શન હોય ત્યારે કે મારે જોય જ તે.
હા ને મેં બાકી દારુ પીસ તો મારું ટેન્શન
ને વ્યસ અને વ્યસનમાં પાછા એવું નથી કે આપડે દારૂ, સિગરેટ કે માવો કે એ કોઈ નુકસાનકારક વસ્તુ છે. પણ ચા ચા છે એ પણ એક વ્યસન જ છે. કે તમને એ અમુક સમય હાનિકારક જ જેમ તમે એમ કયો કે મારે ચા પી લઉ તો મને રાતે ઊંઘ ન આવે. અને ચા ન પીવું તો મને તો મને માથું દુખે. એટલે એ પણ એક એક છે કે તમારે જરૂરિયાત તમારે ડિપેન્ડ થઈ જાયને કોઈ ન હોય તો ચાલે જ નઈ એ રીતે.
એટલે કોઈ કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી હોય કે તેને કેહેવાય વ્યસન એવું.
હમ.
પણ કોઈ સારી વસ્તુ પર ડિપેન્ડ રે તો તો ના કહેવાયને વ્યસન.
સારી વસ્તુ હોય તોની વાત છે તો ક્યાં વાંધો જ છે આપડે. તો આપડે એમ તો ઓક્સિજન ને પાણી ઉપર ડિપેન્ડ જ છે, ખોરાક ઉપર ડિપેન્ડ જ છીએ. એની ક્યાં નુંકસાન જ છે. પણ આ તો જે નુકસાનકારક છે. જરૂરિયાત નથી માણસ ને. હહ સારું બાર મિનિટ થઈ ગી છે આપડી.
મૂકો ને તો કોલ.